હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં તમે કેમ છો?
ફૂ પન મજામાં તો આજે આપને વાત કરીશું નવી સ્કિલ્સ શીખવા વિશે.
હા.
આજના સમયમાં માત્ર ડિગ્રી ઓ હોવી પૂરતી નથી. જો આપણને સમય સાતે નવી નવી સેલ સ્કેલ્સ શીખતા રહીશું. તો જીવનમાં આગળ વધવું ખુબ સરળ બની જશે.
હા આ વાત સાચી છે તમારી આપણને નવી વી સ્કિલ્સ શીખ. શું તો આપણને આગળ જાઈને? કામ આવશે ભલે એ ફોટોગ્રાફીનું હોય કે આ પછી અ-અ-અ કયી લેંગ્વેજ લર્ન કરવાની હોય.
બરાબર છે કોઈ વ્યક્તિને ફક્ત એક જ કામ આવળે છે. જો એ કામને ડિમાન્ડ ઓછી થઈ જાય તો તેને મુશ્કેલી પડી શકે. પરંતુ જો તેને બીજી ઘની સ્કિલ્સ પન આવડતી હોય તો તે સરળતાથી નવી જોબ કે નવી ઓપોર્ચ્યુનર્તીઓ મેળવી શકે છે.
તમારી વાત સાચીચ છે. આને આનું બેનિફિટ એ હોઈ અઅ લર્નિંગ યસ સ્કિલ્સનું એ આપળે આપ્પુ કોન્ફિડેન્સ સરકુ કરી શકીએ આપડે પન જે આપળા જોબ ઓપોર્ચ્યુનિટી મળશે એમાં આ પણે જ રિઝ્યુમમાં લાખી શકીએ કે મને આ આ સ્કિલ આવડ છે. અને આપડા પ્રસ્નલ ઇમ્પ્રુવમેન્ટમાં બી કામ આવશે, અને આપડુ પોટેન્શિયલ ઇન્ક્રીઝ કરવામાં મદદ કરશે. જેવી રીતે કી અગર મે હરકી રીતે અ કોઈ વસ્તુ જે તે કે મેંને એ આઈ ગ્રાફિક ડિઝાઇનિંગના આવડી ગઈ. અને મને એના રિ-રિ-રિલેટેડ કોઈ જોબ જુએ તો મે એ રિઝ્યુમમાં લાખી શકું કે મને આ-આલ આવડતું છે તો મને એ હિસાબથી મને જોબ મલશે.
સાચી વાત છે. અ સ્કિલ્સ માં બો બધાય ટાઈપ હોય છે જેમ કે, આપણે ઇંગ્લિશ સ્પીકિંગ ને કોર્સ કરી શકીએ. પછી કોમ્પ્યુટરનો કમ્યુનિકેશન સ્કિલ્સ પબ્લિક સ્પીકિંગ, કુકિંગ, ડ્રાઇવિંગ ટાઈમ મેનેજમેન્ટ, વિડીયો એડિટિંગ વગેરે ને નવી સ્કીલ શીખવાથી આત્મવિશ્વાસ વધે છે. જ્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ. ત્યારે આપણને પોતાની ઉપર વિશ્વાસ વધે છે. જેમકે જો તમને પહેલા ઇંગ્લિશ બોલતા ડર લાગતો હોય તો હવે તમે ધીમે ધીમે બોલવા લાગી ગયા હશો જેનાથી કોન્ફિડન્સ પણ બિલ્ડ થશે. ને સારી જોબ મેળવવામાં પણ મદદ મળે છે. આજકાલ કંપનીઓ ફક્ત માર્કશીટ નથી જોતી તેઓ જોવે છે. કે તમને કઈ કઈ સ્કીલ્સ આવડે છે.
હા તમારી વાત સાચી છે. અહી ઈ લર્નિંગ ન્યુ સ્કીલ એના એનેથી તમને ન્યૂ સ્કીસ તમે કેવી રીતે શીખી શકો છો એની બહુ બધી વેબસાઇટ હોય છે. જે તો તમે ઘર બેઠા બી શીખી શકો છો અને તમે કોર્સ પણ જોઈન કરી શકશું અગર તમને કુકિંગ સ્કીલ શિખ વાની છે એના માટે કુકિંગ ક્લાસીસ આવે યા પછી તમે ઘરે બેઠ ા વિડીયો જોઈને બી શીખી શકું અગર તમને
બરાબર છે.
અ ગેમ લર્ન કરવાનું હોય જે રીતે કે તમને ક્રિકેટ તયા પછી બેડમિન્ટન એના માટે તમને નેશનલ લેવલ પર જવાનું હોય તો તમે એના ક્લાસીસ લઈ શક સોં અગર એ ની તમને બસ ફોમ ના મા ટે એઝ ન્યૂ એક્ટિવિટી તમને કરવાનું હોય તો તમે ઘરે બેસીને બી શીખી શકશો
બરાબર છે ને તમારી પાસે સ્કૂલ પછી એક્સ્ટ્રા ટાઈમ હોય કે કોલેજ પછી પણ તમારી પાસે વધારે ટાઈમ હોય કે ઘરે પણ બેસેલા હોય તમે ઇફ બટ અ ઘરે બેઠા બેઠા પણ તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે પણ સાઈડ બાય સાઈડ કોર્સ કોર્સ કરી શકો છો તેનાથી તમારો સમયનો પણ સારો ઉપયોગ થશે ઘણા લોકો ફ્રી ટાઈમમાં મોબાઈલ ચલાવે છે પણ એની જગ્યા પર તમે કોર્સ શીખવો જોઈએ નવી સ્કિલ શીખવી જોઈએ જેનાથી તમે સાઈડ ઇન્કમ પણ કરી શકો છો
હા તમારી વાત સાચી છે
મારા મમ્મી એ બી મને કીધેલું કે મેં સાઈડ બાય સાઈડ કમ્પ્યુટર ક્લાસ શી ખુ કરીને
તો એ અગર મેં શીખા તો મને આગળ જઈને મને જોબ ઓ તોક્ષનેતિ અમલ હૈ મેં મને ખબર પડશે કે હા મને આવું આવું કરવાનું છે જે મેં બિઝનેસ ફિલ્ડ ચૂઝ કરેલું છે તો એના માટે મને કમ્પ્યુટર બી આવા છું
હા તમને ફ્યુચર માં કામ લાગશે
હા
અને તમે તમારી પ્રોબ્લમ સોલ્વિંગ સ્કીલ્સ પણ વધી જશે ઇફ તમે નવી નવી સ્કીલ્સ શીખશો તો નવી વસ્તુઓ શીખવાથી આપનું વિચારવાનું પ્રમાણ પણ વધી જાય છે આપણી પાસે વધારે નોલેજ આવી જાય છે આપણે તરત કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ
હા
આજ કાલ હા કમ્યુનિકેશન સ્કિલ્સ ઇંગ્લિશ સ્પીકિંગ પછી ડિજિટલ માર્કેટિંગ એમએક્સ કોમ્પ્યુટર સ્કિલ્સ વિડીયો એડિટિંગ આ બધી હમણાં માર્કેટમાં બહુ ચાલે છે આ સ્કિલ્સને ડિમાન્ડ છે
હા તમારી વાત સાચી છે તો તમને અગર કોઈ લર્નિંગ સ્કીલ શીખવાની હોય તો તમે કયું શીખશો
હું તો અમના ઇંગ્લિશ સ્પીકિંગનું શીખીશ પછી ડિજિટલ માર્કેટિંગ એડિટિંગ
મેં બી એવું વિચારું છું કે ગ્રાફિક ડિઝઇનિંગ વિડીયો એડિટ શોસીયલ મીડિયા માર્કેટિંગ
હ હમણાં જે ટ્રેન્ડિંગમાં છે એ જ તમે શીખવું જોઈએ
હા જેવ તેં કી માઇક્રોસોફ્ટ એક્સેલેન ઓફિસ વર્કશીટ જે આપણને કામ આવશે આગળ જઈને અગર આપણને કોઈ બી જોબ કરવાની હોય
એમ એસ એક્સેલ અનેડ એમ એસ વર્ડ તો બધી કંપનીઓ કંપનીઓમાં યુઝ થાય જ છે તો આ સ્કીલ શીખવાથી આપને બઉ બેનિફિટસ મળશે.
તમારી વાત સાચી છે જેમતે કે એના માટે કોડિંગ ડીકોડિંગ એ બધું બી આવવાનું જરૂરી છે.
હા અને આજકાલ કોમ્પ્યુટર ના કોર્સેસ તો ઓફલાઈન ચાલે જ છે ને ઓનલાઈન પણ હવે તો ચાલુ થઈ ગયા છે આપણે ઓનલાઈન પણ શીખી શકીએ છીએ અને સ્કીલસ શીખવા માટે આપણે યુટ્યુબનો હેલ્પ લઈ શકીએ ઓનલાઈન કોર્સેસ પછી એની આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ વિડીયો જોઈ જોઈને પુસ્તકો વાંચીને પણ તમને નોલેજ વધે છે.
હા તમારી વાત સાચી છે. જેવી રીતે કે અગર આપણને ઇન ફ્યુચર અ બાર દેશમાં વાંચવા જવાનું હોય એના માટે બી આપણને ત્યાં ની ભાષા રહેન સહન કલ્ચર એ બધા ની બી અ નોલેજ હોવા જોઈએ એના માટે બી આપણે ક્લાસીસ જવાનું ત જઈ શકીએ અને ઓનલાઈન તો આપણને મળતા જ હોય. એ અને ત્યાંનું અ ન્યુ વર્ક લાઈફ ન્યૂ લાઈફ સ્ટાઈલ એ બધું શીખવામાં બી આપણને હેલ્પ કરે
હા અને સ્કીલ શીખતી વખતે આપને સ્ટાર્ટિંગમાં મુશ્કેલી થાય છે. ભૂલો પણ થાય છે. ક્યારેક મોટિવેશન ઓછું થઈ જાય છે ક્યારેક આપને આળસ આવે છે. એ લોકો મજાક પણ ઉડાવે છે આપડણે કોઈ ભૂલ કરી તો પણ એક વાર એ સ્કિલ્સમાં તમે સારા થઈ ગયા પછી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન પણ મળશે. અને તમને જોબ પણ મળશે ઇન્કમ પણ થશે. તો બેનિફિટ્સ જ છે તમે સ્કીલસ શીખો તો
હા એનું એવી બેનિફિટ છે કે આપણું માઈન્ડ એક્ટિવ રહેશે. કેપેબિલિટી રહેશે અને આપણેે આડસાઈ નહી કરશું.
બરાબર છે.
તમને બીજું શું ખબર? ન્યૂ લર્નિંગ સ્કીલ્સમાં
આ જના આજના ટાઈમ પર તો બહુ બધી સ્કીલસ છે. ત તમે જે સ્કીલ શીખવી હોય એ તમને ઓનલાઈન મળી જશે. બહુ બધા પ્લેટફોર્મ છે પણ કોઈ વાર આપને સ્કેમ પણ થઈ શકે છે કે એ લોકો આપને કહેશે કે આટલી પેમેન્ટ કરો પછી તમારા ક્લાસીસ ચાલુ થઈ જશે પણ કોઈ વાર એવું પણ થાય છે કે એ લોકો સારી રીતે ભનાવતા નથી. કે લાસ્ટમાં કોઈ આપડે કોર્સ કરીએને પછી એ લોકો સ સટીફિકેટ નથી આપતા તો આવી રીતે સ્ટેમ્પ પણ થઈ શકે છે તો તમે સારી રીતે ચેક કરીને જ અગાડી સ્કીલ શીખવાની છે કે નહીં એનો
હ એ વાત સાચી છે તમારી આપણને એના માટે અ એ લોકો ના બી રિવ્યુઝ જોવા ના હોય છે.
હા. ટ્રસ્ટેડ વેબસાઇટ પરથી તમે સ્કીલ શીખવી જોઈએ. ને આજકાલ એમ તો યુટ્યુબ પર બધું જ મળી જાય છે તો એ વધારે સારું છે યુટ્યુબ પરથી.
હા વાત સાચી છે તમારે.
અંતમાં હું એટલું જ કહીશ કે લર્નિંગ નેવર સ્ટોપસ તો બસ શીખતા જ રહો. જેનાથી તમારી નોલેજ જ વધે છે. તો તમારી સાથે વાત કરીને બહુ ઇન્ફોર્મેશન મળી થેન્ક યુ.
મને બી બહુ જ ન્ફોર્મેશન મયલી થેન્ક યુ.
બાય.
બાય.